હેલો
હા, બોલો બોલો
કેમ છો, અમિતભાઈ?
બસ મજામાં, તમે કો?
કેવો રહ્યો દિવસ, તમારો?
કઈ નઈ આજ તો ઘરે હતો આખો દિવસ ફોન માં જ નીકળી ગયો
એવું આજ હા અને આજકાલ તો આમ મોબાઈલ નો ઉપયોગ ઉપયોગ પણ કેટલો આમ વધી ગયો છે કોઈ નાનું બાળક હોય પણ તેના હાથમાં પણ ફોન જોવા મળે છે મોટા તો મોટા પણ નાના બાળકો પણ વધુ ફોનનો ઉપયોગ
હા હા હું પેલા તો કેવું રજા હો તી કોકના ઘરે જતા મળી આવતા આજ હું મારી વાત કરું તો આજખો દિવસ મતલબ વેબ સિરીઝ જોઈ અને ટાઈમ ક્યાં ગયો ખબર જ ના પડી હલો
હલો
હા બોલો બોલો
છે
હા
હા હ આપણે જોઈએ તો આ મોબાઈલ ફોન તો એક છે
હા એ તો છે
હા અને આજે તો આમ મોબાઈલ ખાલી વાતચીત કરવાનું સાધન નથી પણ શિક્ષણ છે વ્યવસાય છે મનોરંજન છે અને માહિતી મેળવવાનું પણ મહત્વપૂર્ણ માધ્યમ બની ગયું છે
હા હવે તો પેલા તો કેવું આપડે બહાર જવું હોય ને તો બધા પૂછવું પડે રસ્તા માટે કે કયો રસ્તા જઈએ ક્યાં શું છે હા તો ગૂગલ મેપ કરો તરત પ મતલબ ચાલી ઉપડો
હા એ પણ છે
હા
અને અત્યારે તો આમ દરેક ઉમરના લોકો તેનો ઉપયોગ કરતા થઈ ગયા છે
હા એ તો છે
અને આજના લોકો તો મોબાઈલ ફોનમાં પણ ઘણા બિઝી થઈ ગયા છે
હા એ એ બી છે બહું બીઝી એટલે મતલબ પાંચ મિનિટ ફ્રી પડ્યા હોય ને તો એ પેલો મોબાઈલ યાદ આવે કે લાઈ મોબાઈલ જોવું
હા અને એમ જોવા જઈએ ને તો મોબાઈલ ના આમ ઘણા ફાયદા પણ છે અને ઘણા નુકસાન પણ જોવા મળતા હોય છે
હા એ તો છે એક એ વસ્તુની કોઈ બી મતલબ ફાયદો તો હોય જ નહી નુકસાન તો રહેેવાનું જ
હા પણ તમે એને કઈ રીતે ઉપયોગ કરો છો ને તે એક એક મહત્વપૂર્ણ બાબત છે હા હવ મોબાઈલ દ્વારા આપણે કોઈ પણ વ્યક્તિ સાથે તરત સંપર્ક કરી શકાય છે
હા સંપર્ક કરી શકીએ પછી હવે તો મતલબ જોવા જઈએ તો ઓનલાઈન શોપિંગનું બી કેટલું વધી ગયું છે ફોનમાંથી જ કોઈ બી વસ્તુ મંગાવો ઘરે બેઠા બેઠા
હા અને આપડે જોઈએ તો પહેલા જમાનામાં તો કેવું કે કોઈ બે વ્યક્તિ સાથે આમ વાંચતી વા વાતચીત કરવી હોય તો પત્ર દ્વારા થતી હતી
હા એ બી છે એ બી આખી વાત ના થાય તમારી મતલબ તમે એક મેસેજ મોકલો એક દિવસે જાય
હા સમય ન પણ ઘણો આમ બરબાદી થતી હતી હા અને વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન અભ્યાસ કરી શકે છે, ફોનથી તો
હમ એ બી છે અને તમે એક બીજી મહત્વની વસ્તુ કે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી શકો છો. પેલા તો તમારે જેમ કે અમદાવાદ થી મુંબઈ જવું છે, તો અમદાવાદ ટિકિટ લ લેવા જવું પડે
પછા તમે જે જે દિવસે જવું એ દિવસે તો આપડે મળે નહી, મહિના પેલા જવું પડે તમારે,
એ એક સારી બાબત થઈ છે, કે તમે ઘર બેઠા પણ અમુક વાર ટિકિટ બુક કરી શકો છો.
હા, એજ
હા હા એટલે આમ ઘણું જીવન આસાન બનાવી દીધું છે, મોબાઈલે
હમ્મ એજને પેલા ફોટો વિડીયો કઈ કશું લેતા નતા હવે મતલબ મે એક મેમરીસ આપણેે બ ફોટો લઈને સેવ કરીયએ છીએ, જેમ કે આજ પાડ્યો અને એક વર્ષ પછી જોઈએ, આપ મેમરીઝેલું મતલ એ મેમરીઝ પાછી જીવી જીવી હોય ને એવું લાગે.
હા, અને કેવું કે અમુક વાર તો કેવી નોટિફિકેશન પણ ગેલેરીમાં આવતી હોય કે, વન ઇયર અગો પીક ટુ ઇયર અગોપીક એ કામ સારી મજા વાળી બાબત કહેવાય કેમ કે આપડે જે મિત્રો સાથે સમય વિતાવેલો હોય, એ સમયની યાદ આઈ જાય છે એ ટાઈમે
એમ છે ફાયદા તો બઉ બધા હે પણ આંખોને બી બહુ નુકસાન કરે મતલબ
હા, એ તો વાત છે. કેમકે તમે જોશો ને તો આજ કલ કેવું કે જે નાના બાળકો હશે, ને એમને પણ આપ કો ચશ્માા હશે,
હા, એજ એજ
વધુ ફોન જોવાના કારણે કેમકે પહેલા લોકોને એટલા બધા આમ ચશ્મા આવતા નહતા અને આજકાલ તો, જે નાના બાળકો હોય, ને એમને પણ આમ ચશ્મા એટલે એના નંબર પણ કેના વધારે હોય છે,
વધારે અને મતલબ એમની જીત હવે મતલબ એક વાર મોબાઈલ બતાવ્યોને તો છોકરાઓને મોબાઈલ ન તો એટલી ગાંડી લત લાગી જાય છે, ને મતલબ ખાવાનું બી ના ખાય બીજી વાર કે ફોન હશે તો ખાાઈ
આ નાના બાળકોમાં છે ને આ વસ્તુ વધારે જોવા મળતી હોય છે.
હા
કે ફોનમાં તમે એક વાર નાનું હોય ત્યારે બતાવી દો, એટલે એને એવી લત જ લાગી જાય છે, ત્યાં ફોન છે આની અંદર કાર્ટૂન આવશે આની અંદર ગેમ રમાશે,
હમ્મ અને અમને એક બીજી વસ્તુ કે મતલબ આપડે આપડી જનરેશન માં જયારે નવા ફોન આવ્યા ત ને તો આપડે બધા સેટિંગ સમજતા શું કરવું શું નહી કરવું સમજતા બઉ વાર લાગી હતી, પણ અત્યારના છોકરાઓ તમે જો પાંચ વર ના તો ક્યાંથી ગેમ ડાઉનલોડ કરવી શું કરવું, બધ તું એમને આવડતું હોય
હા મારી બેન એટલે આમ નાની હતી ને એક બે ત્રણ ચાર વરષની હશે તો ત્યારે એને આમ કેવું મમ્મી પપ્પા તો જોબ કરતા હોય એલે ઘરે બહ ખાસ રહે નહીિ એટલે શું કે ફોન આપી દે અને એમને કામ હોય એટલે ફોન આપી દે બાળકને એ ફોન આપી દે એટલે પેલું એ એની આદત દરરોજ આપતા હોય ને એટલે એની આદત લાગી જાય પછી એ ટાઈમ થાય ને એ ટાઈમે એને ફોન જોઈએ જ જેમ કે ખાવા બેઠા તો ખાવા ટાઈમે કાર્ટૂન કરી આપો પછી એમને બેઠું હોય તો પણ ફોન જોઈએ અને જો એની જોડે થી તમે ફોન છીનવી લો ને તો પછી એટલું આમ ચીડચીડયું ને રોવા લાગે ને
એ બી પછી શંત ું એ મુશ્કેલ પડી જાયને ફોન જ આપવો પડે પાછો
અને મોબાઈલ દ્વારા તો કેવું તમારે કોઈ ડોક્યુમેન્ટ હોય ને એ પણ તમારા ફોનમાં સેવ રહેે
હા સેવું રહે એ બી છે પેલા તમારે બધા મતલબ રત કરાઈને બધી ધ્યાન રાખવી પડતી કઈક જગ્યાએ જવું છે તો બધા કેરી કરવા પડે
હા અને મોબાઈલ દ્વારા તો આપડે આમ બેંકિંગ નું કામ છે ઓનલાઈન ખરીદી છે ટિકિટ બુકિંગ છે પછી સરકારી સેવાઓ પણ હોય છે એ પણ આપણે સરળતાથી ફોન દ્વારા આપણે એનો લાભ લઈ શકતા હોઈએ છીએ
હા સાચી વાત
હા અને જોઈએ તો એક વ્યક્તિ આમ બીજા વ્યક્તિ સાથે છે ને પૈસાની આમ આપ લે પણ કરી શકતા હોય છે ફોન પે કે જીપે વાપરીને
હા હવે જોઈએ ને તો મતલબ કેશ ની પેલું વ્યવહાર ઓછો થઈ ગયો પેલા
હા હા
એક માર ભાઈ છે ને એ તો શું કે હું કેશ રાખતો જ નથી કે કોઈ બી કશું આ બધે ફોનમાં પેમેન્ટ ચાલતું જ હોય છે તો કે ફોનથી જ પેમેન્ટ કરું હું બધું
સાચી વાત છે પણ અમુક વાર કેવું કે એના લીધે નુકસાન પણ થઈ શકે છે કે તમે જો કેશ ના રાખો તમારી પાસે અને કોઈ સ્થળે ગયા હવે ત્યાં નેટવર્ક નો ઈસ્યુ છે કેમ કે ફોન પે ટ્રાન્સફર પૈસા તો નેટ નેટવર્ક ના થ્રુ જ થવાના છે
બ થાય હા
નેટવર્ક ઈસુ આવે તો પછી ઘણી આમ તકલીફ પડવા લાગે છે
હા એ તો છે એટલે સાથે થોડું તો રાખવું જ પડે તમારે કેશ
હા
અને ઓનલાઈન જે પેમેન્ટ એમને લાવ્યું પણ સાથે સાથે એનો બી નુકસાન છે મતલબ જેમ કે તમે આપે સાંભળ્યું હશે સાયબર ફ્રોડ કે કેટલો થાય છે
હા એ તો વાત સાચી
લિંક ઉપર ક્લિક કરે લોકોને પૈસા કપાઈ જાય એમના
હા એટલે ઘણી બહુ તકલીફ પડવા લાગે પછી અને આપત્તિ ના સમયે પણ આમ અમુક પર ફોન ઉપયોગી ઘણુ બને છે જો ઘરમાં લાાઈટ ના હોય
હા એ તો છે
પછી તમે લાાઈટ ચાલુ કરીને આમ જોઈ શકો છો
હા એ બી છે, એક બીજું કે મતલબ ફેક ન્યૂઝ બોવ ઝડપીથી ફેલાઈ જાય
હા એ તો ખાસ
સોશિયલ મીડિયામાં તો મતલબ બધા બેઠા જ હોય ઓનલાઈન જોવા કે શું છે શું નહી કઈ ન્યૂઝ આઈ નથી કે મતલબ આમ તરત વાયરલ થઈ જાય
હા અને એમ જોવા જઈએ તો ફોન પણ આમ ઘણું નુકસાનકારક કર અ વસ્તુ છે. કેમકે મોબાઈલનો આમ જો વધુ પડતો આપડે ઉપયોગ કરીએ ને તો સ્વાસ્થ્ય માટે આમ હાનિકારક પણ બની શકે છે.
હા હા એ તો છે જ એક બીજું પેલું છે કે ઊઘ ઊંઘ ઓછી થઈ જાય તમારી
હા કેમકે તમે વધારે જ ફોનમાં રચ્યા પચ્યા થઈ જાવ
હા. તમે તમે રાતના સા સમયે ફોન જોશો ને તો તો હું તો આઈ જશે તમને પણ સવારે પછી આમ આખો ખુલતા જોજો આમ થોડું પેલું થશે
હા. એમ સુજેલું સુજેલું ફીલ થશે
હા.
હા અને અમુક વાર તો કેવું વાહન ચલાવતી વખતે પણ એવી રીતે આમ જો ધ્યાન રાખવાના ના આવે તો એક્સિડન્ટ પણ થઈ જતા હોય હોય છે.
હા એ તો છે.
એટલે જો તમે મોબાઈલનો સારી રીતે ઉપયોગ કરો ને તો એના ઘણા ફાયદા છે હા એટલે બને તેટલો આમ માપનો અને જરૂરિયાત પડતો જ
ઉપયોગ કરવો જોઈએ હા સ્ક્રીન ટાઈમ તમારો ઓછો રાખવો પડે
વાંધો નય સારું સારું પછી એક દિવસ વાત કરીશું
એ હા
હા.